તો
હા બોલીએ મજામાં
કેમ છો આ મજામાં હા આજ હું તારે જોડે બ્લાઉઝ અને સાડીને અનેક સ્ત્રીઓની ફેશન આ વિષયથી વાત કરું માંગુ છું. તને તાર ને ઇન્ટરેસ્ટ છે?
હા ઇન્ટરેસ્ટ છે.
ના હા સાડી ભારતીય સ્ત્રી ના શોભા છે. એને બ્લાઉઝ અને મહત્વપૂર્ણ ભાગ છે. આજકાલ બ્લાઉઝમાં કેટલા બધા ડિઝાઇન આવે છે. પ્રિન્સ કટ, કટોરી કટ, બોટને ક્વીન અ કોલર નેક, હાય નેક, સ્લીવ નેક, આવે છે આવે છે મને આવે છે તારે હા મને અવાજ આવે છે. આવે છે મને અવાજ હા હા મે હું કવ છું આજકાલ બ્લાઉઝમાં કેટલા બધા ડિઝાઇન આવે છે. પ્રિન્સ કટ, કટોરી કટ, બોટનેક, ક્વી નેક, કોલર નેક, હાઈ નેક, સ્લીવલેસ, પફ સ્લીવ, એલ્બો સ્લીવ, બેક ડિઝાઇન, લટકન દોરી મીરર વર્ક કોટલી બટન બેલ્ટ બ્લાઉઝ ઘણું બધું
હા અને એક સુંદર બ્લાઉઝ સાડી ના લુક પ્રમાણે બદલી નાખે
હા એકદમ સાડી સરલ હોય તો બ્લાઉઝ હેવી રાખી શકે અને સાડી હેવી હોય તો બ્લાઉઝ બેલેન્સ કરી શકે. મેચિંગ કોન્ટ્રાક્ટ એમ્બ્રોયડરી પાઇપિંગ બધી નાની નાની વાતે લૂકને સુંદર બનાવે છે. હમ્મ,
હા લગ્નને ઉત્સવ માટે બ્લાઉઝ ડિઝાઇન પસંદ કરવામાં ઘણો સમય જતો. તો
હા હા હા કારણ કે હવે બ્લાઉઝ કેવલ સપોર્ટ ગારમેન્ટ નથી હું. પણ સ્ટાઈલ સેટમેન્ટ બની ગઈ હું.. ગણી છે.
હા, એ યુવાઓની ફેશનનુ ક્રેઝ ખુબ વધારે હોય છે.
આ કારણ કે યુવા પોતાની ઓળખ બનવા માંગે? અ માંગે છે. એ લોકોએ નવા ટ્રેન્ડી ટ્રાય કરવા છે. સોશિયલ મીડિયા સેલિબ્રિટી ફિલ્મ ઇન્ફ્લુઅન્સ આ બધાથી ઇન્સ્પાયર મળે છે.
હા, આજકાલ તો નવા નવા લુક જોવામાં મળે છે.
ના. આજકાલ બહુ જ નવા નવા આ પણ એ એમાં સાવધાની પણ જરૂરી છે. બધા ટ્રેન્ડ આપણા માટે યોગ્ય હોય. એવું જરૂરી નથી.
હમ ના
એટલે ફેશનના અંધારનું કરણના કરવાઓ જોઈ પોતાની જરૂરત કમ્ફર્ટ એન્ડ પર્સનાલિટી ધ્યાનમાં રાખવા જોઈએ.
તમારા કે ફેશન અને કોન્ફિડન્સ શું છે?
અ. અ ખૂબ ગાળા સંબંધ છે? જો કોઈ વ્યક્તિ નીટ ક્લીન પ્રોપર ફિટિંગ અને પસંદા કપડાં પહેરાય તો એ સ્વાભાવિક રીતે કોન્ફિડન્ટ ફીલ કરે.
હા હા. ઇન્ટરવ્યુ, ફંક્શન, સ્ટેજ મીટિંગ જ્યાં જઈએ ત્યાં ડ્રેસિંગ, કોમ્પુટન્સને અસર કરે છે.
હ, એકદમ ફેશન. એટલે શોઆફ નથી પણટ પોતાને બેસ્ટ વર્જન પ્રસ્તુત કરવાની કલા છે.
હા, ખુબ જ કોઈ ડ્રેસ મોગો હોય પણ ગંદોકો જ લી વાળો અથવા બેનકો હોય તો ખરાબ થઈ જાય સ્વચ્છ. ફૂટવેર વ્યવસ્થિત. આ બધું ફેશનનો આધાર છે.
હમ હા. હા, મને પણ લાગે છે કે સ્વચ્છતા વગર ફેશન અધૂરી છે. એકદમ સિમ્પલ કપડા હોય પણ સાફ સુધરા અને નીટલી કેરી કરે હોય, તો ખુબ સુંદર લાગે.
ઓ હ, ફેશનમાં જ્વેલરી અને એક્સેસરીસનો કેટલો ભાગ છે?
ખુબ મહત્વનો ભાગ છે. ફેશન જ્વેલરીના અ કેમ કે, એયર રિંગ, બેંગલ. નેકલેસ, રિંગ, નોઝપિન એન્કલેટ, વોચ, હેન્ડલ બેગ, બેલ્ટ, એસેસ- સેરીઝ આ બધું લુકને કમ્પ્લીટ કરી શકે.
હા, પણ અતિ એક્સસરીસ કરવી યોગ્ય નથી ને?
અ નહી નથી યોગ્ય નથી. હા, બેલેન્સ જરૂર રાખી છે. હેવી આઉટપટ હોય, તો એસેસરી ઓછી આઉટફિટ સિમ્પલ હોય તો સ્ટેટમેન્ટ રિંગ અથવા નેકલેસ લુક ઉભારી શકે.
હા, ફૂટવેર પણ લુકમાં ઘણો ફરક પડે છે.
હા. રોંગ ફૂટવેરથી સારી ડ્રેસ પણ ખરાબ લાગી શકે. એટલે પ્રસંગ ડ્રેસ અને કમ્ફર્ટ નુસાર ફૂટવટ પસંદ કરવો
હ આજકાલ સોશયલ મીડિયા ફેશનનો ખૂરપ હ ખુબ પ્રભાવિત કરે છે ને
હમ્મ સોશિયલ મીડિયા તો બહુ જ પ્રભાવિત કરે છે ફેશનના અનન બહુ જ મતલબ એટલે કે સોશિયલ મીડિયા નથી તો આઈડિયા લાગે પણ પોતાનું ખોવાનું જાય નહી શકે શૂટ થાય ગયેલ
હમ્મ જો ઇસ્ટાગ્રામ યુટ્યુબ પિન્ટ ડ્રેસ ફેશન તેજ આ બધા લોકોને ઇન્વેસ્ટ સ્ટલ ડાફિંગડ બ્લાઉઝ પેટન કલર કોમ્બિનેશન મેકઅપ એલો ને સ્ટાાઈલિંગ ટાઈપ આપે છે
અ એ એક નથી એક ઇમ્પ્રેશ અ ઇન્સ્પિરેશન મળે છે પણ કમ કમ્પ્રેશન પણ વધે છે અને સાથું એટલે સોશિયલ મીડિયામાંથી આઈડિયા લેવાનું પોતાનું ખુવા ગઈશ નહી એ જે સુધ થાય ગઈ એ લોકો નું
હા ફેશન વ્યવસાય માટે પણ ખુબ મોટો ક્ષેત્ર છે ને
હા ફેશન ના ટેલરિંગ બુટિક એમ્બ્રોયડરી ડિઝાઇનિંગ ફેબ્રિક સેલિંગ જ્વેલરી મેકઅપ ડ્રેપિંગ સ્ટાઈલિંગ ફોટોગ્રાફી ઘણા વ્યવસાય છે
હા ખાસ કરીને સ્ત્રીઓ માટે આ ક્ષેત્ર ખૂબ ઉપયોગી છે ઘરથી પણ કામ શરૂ કરી શકાય
હા સરસ રીતેયા બ્લાઉઝ સ્ટિચિંગ ફોલ પિકકો અલ્ટ્રેશન કસ્ટમ ડિઝાઇન ટાઈટલ બ્લાઉઝ કીટ વેર ફેન્સી ડ્રેસ કુર્તી ઘણી વસ્તીઓથી વ્યવસાય શરૂ થઈ શકે
અને સોશલ મીડિયાથી ગ્રાફ પણ મળી શકે
એકદમ આ બે એકદમ મુકી અ ડિઝાઇન બતાવો ઓર્ડર લોકો બિઝનેસ આગળ વધી શકે
હા ફેશનનો ઘટ ફાયદો પણ વધી શકે હા જો ફેશનનો ગલત રીતે સમજવામાં આવે તો જેમ કે અંધાધુ ટ્રેન્ડ ફોલો કરવું બિઝનેસ જરૂરી ખર્ચ કરવો કોમ્ફર્ટ છોડવો કેવલ દેખાવા માટે પહેરવો અથવા બીજાની નકલ કરવી આ ના કરવું જોઈએ
હા ઓકે ઓકે લોકોનાનું ફેશન કા નામ એવા કપડાં ખરીદી લે છે કે પછડી વાપરા જાય ના આવે
હા એટલે બજેટ પણ જરૂરી છે હા બજેટ પણ જરૂરી છે
બહુ જરૂરી છે બજેટ તો ફેશનેબલ હોવું સારું પણ સમજ તારી સાથે હેલ્દી પર
છે
હા સર હેલ્થ ના કેમ કે અ જે એક મે ખૂબ ટાઈટ કપડા અનકમ્ફર્ટેબલ હિલ્સ હેવી એસેસરીઝ નું હા એક સાચું ફેશન કમ્ફર્ટ અને હેલ્થ વિરુદ્ધ ના હોવી જોઈએ
હા જો આરામદાયક હોવું જોઈએ જો પ્રસંગોની સુઠ થાય જે વ્યક્તિત્વની ઉભારી છે જે બજેટ હોય અને જે પહેરીની વ્યક્તિ. આત્મવિશ્વાસ અનુભવ કરે છે આ બધું તેનામાં જો. ફેશનમાં સારું છે આપના પર છે જેવું કેરી કરવું જોવું.
હમ હા. તો પછી સવાલ ફેશન શું. મારા માટે ફેશન સાચી એવું છે જે સ્વચ્છો હોય. જે આરામદાયક હોય જે પ્રસંગને. છૂટ થાય જે વ્યક્તિને ઉભા ર જે સંસ્કૃતિને પણ આધુનિક. વચ્ચે સંતુલિત રાખે અ જે બજેટમાં હોય. અને જે ફેર્યાના વ્યક્તિને આત્મવિશ્વાસ અનુભવ કરે.
સ્થપને. નીટ કપડા પ લેવા મેચિંગ દ પો કોની કોટ વય રાખવા. જો બેસિક જ્વેલરી વગે રીતે વાપરવા આવે તો બહુ સરસ. લાગે છે હયરની રાપવા. પ્રસંગ અનુસાર ડ્રેસ પસંદ કરવવી જોઈએ બોડી ટાઈપ. ફીટિંગ રાખવી. આ બધું જ છે ફેશનમાં બહુ ભાગ છે એનો.
હા બિલકુલ સ્ટઇલિશ સિમ્પ્લસિટી આ પણ હોય છે મતલબ. ફશન હોય છે. અ આજે ફેશન વિશે બની વાત તે જાણી અને મને. લાગે છે કે ફેશન જીવનાનું એક. સુંદર ભાગ છે પણ એને યોગ્ય રીતે સમજના જ જરૂરી છે.
હા હા ફેશન વી તની ક્ષમતાાવ છે. પણ એમાં કમ્ફર્ટ સંસ્કાર બજેટ સમપલટી. જરૂરી જરૂરી છે.
આરા માટે તો ફેશન એવી હોય જોઈ તે પોતાને પણ ગમે. અને જોરાને પણ સંસ્કૃતિ અને સુંદર લાગે.
હા ચાલ હવે આ વિષય ન સ એક વાર કહીએ.
હા. ને આનું ફેશન કેવલ કપડા પરવાની નથી. પણ એક વ્યક્તિમત્વ આત્મા વિિશ્વાસ. પસંદ સંસ્કૃતિ અને જીવન શૈલી એક સુંદર ભાગ છે. ચલો મળીશ તને.
હા હા ચાલશે મળી ઘણી માહિતી શીખવા મળ.
હા મને ભી સારું લાગે.